હલો ભાઈ કેમ છો?
જય શ્રી કૃષ્ણ, એકદમ મજામાં છો, તમે કેમ છો?
અમે પણ એકદમ મજામાં છે. આજકાલ તો આ બધી ફિટનેસ બધી વાત ચાલ્યા કરે છે ને તો એના ઉપર થોડીક વાતચીત મારે તમારી સાથે કરવાની હતી, કે મતલબમાં હમણાં હું પેલું દોડમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છું જે અમારી ગામમાં જે રનિંગ કોમ્પિટિશન ચાલવાની છે ને તો તે બાબત ઉપર મારે તમારેથી થોડી ટિપ્સને એ ટ્રીક લેવાની હતી કે તમે જે મતલબ મે તમારા ગામમાં જે રનિંગ કોમ્પિટિશન હતી અને ફિટનેસ કોમ્પિટિશન હતી તો ત્યારે તમે જે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા હતા તો ત્યારે તમે કઈ-કઈ ટ્રેનિંગ લીધી અને ફિટનેસનો તમારો શું રાજ છે, અને તમે કેવી રીતને એટલું ફાસ્ટમાં દોડી શક્યા, તો તે બા બાબત ઉપર થોતો મતલબ હું પણ ગાડી વધી શકશું તો તે બાબટ પર મારે તમારા સાથે થોડીક વાતચીત કરવી હતી.
હા એટલે કે તમે જાણો છો કે રનિંગ એટલે કે દોડમાં આપણે જો ભાગ લઈએ તો આપણે આપણી ફિટનેસ હોવી ખૂબ જરૂર હોય એટલે કે આપણી ફિટનેસ તો હોવી જ જોઈએ, કારણ કે ફિટનેસ વગર આપણે અહ જે સ્પર્ધામાં આપણે જીતી નહી શકીએ એટલે કે ફિટનેસ તો તમે જાણો છો કે આપણે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ, અને સવારમાં ઉઠીને દોઆલે પ્રેક્ટિસ કરવું જોઈએ, અને ત્રણ ચાર એટલે કે આખા આપણા જે ગામના જે ગ્રાઉન્ડો હોય છે એમાં આપણે મિનિમમ દસ કે બાર એવા રાઉન્ડ મારવા જોઈએ, અને પછી આ આખા દિવસની અંદર અમ ઘરે જ અંદરમ પ્રેક્ટિસ કરવું પડે અને બીજું તો એ જ છે કે સૌથી તો એ કે આપણે જેટલું બહારનું ઓછુંખાવું તેટલું આપણા શરીર માટે સારું છે. આપણે ઘરનું વધારે ખાશું તો આપણા શરીર માટે પણ સારું છે, અને એકદમ હેલ્ધી ફૂડ હોય છે, એટલે કે આપણે જો ઘરનું ખાઈએ અને ગ્ર તમે જાણો છો કે હેલ્ધી ફૂડ માટે આપણે જેમ કે અનાજ માં તો મગ છે, પછી એવી ઘણી બધી દાળ હોય છે, પછી તુવાર દાળ એવી બધી ખાવા જોઈએ, અને જેના કારણે આપણું ફિટનેસ ખુબ સારું રહે અને બીજું તો એજ છે કે ફ્રૂટો સારા ફ્રૂટો જેમકે સફરજન છે, સંતરા છે, પછી તરબૂજ છે, કેળા છે, એ ખાવાથી આપડી ફિટનેસ ખુબ સારી રહે અને આપણે જેટલું બહારનું ઓછું ખાશું તેટલું આપણું શરીર માટે સારું છે, કારણ કે આપણેે આય વાળા જે ફ્રૂટો તમને કીધું તે ખાશું તો આપણા શરીર માટે સારું છે, અને બીજું તો એજ છે કે આપડી ફિટનેસ હોવી ખુબ જરૂરી છે. કારણ કે ફિટનેસ તો ના હોય તો પછી આપણને આવું દોડમાં કંઈક મન જ નહી લાગે એમ, એટલે કે જે કામ કરી તેમા પણ મન નહી લાગે, અને આપણા જવા બેસી રહે એમ, એટલે કે આવું દોડમાં જો આપણે ભાગ લઈએ તો પછી એના એક મહિના પેલા અગાઉ આપણે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે, કારણકે આપણે બ ગી લઈએ અને પછી પ્રેક્ટિસ જ નહી કરી અને ડાયરેક્ટ આપણે કોમ્પિટિશનમાં ભા ત્યારે દોડીએ તો પછી આપણે ત્યારે જીતી નહી શકીએ અને આપણે તરત જ હા આવી જાય છે, જેથી કરીને આપણે ટાઈમ ટુ એટલે ટાઈમ કેટલો જાય છે દોડવા કેટલું આપણે ટાઈમિંગ પ્રમાણે આપણે દોડવું જોઈએ ને એટલું મહિ એટલે એક મહિના પહેલા પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. એજ મેં તો એક મહિના પહેલા પ્રેક્ટિસ કરેલી હતી ને એ મને એટલે કે મેં પણ તો ફિટનેસ એમ તો સારી હતી પરંતુ થોડાક સમય જતા પણ મને હાફ તો આવી જ જતી, કારણ કે ઘણી એ લાંબી ડોળ હોય છે, જેથી કરી આપણને થોડું ગુણો તો ઉઠાય જ છે એટલે કે આપણે મહિના પહેલાં અગાઉ આપણે પ્રિપેરેશન કરવું જોઈએ, કોઈ પણ આવી કોમ્પિટિશન હોય છે દોડની હોય છે, અથવા મને તો એમ તો દોડ સિવાય મને ક્રિકેટ પણ ખૂબ ગમે છે એટલે ક્રિકેટમાં પણ મને સારી એવી ફિટનેસ હોય છે, એટલે કે ક્રિકેટ હું રમવા જાય જ કરું છું અને તેથી મારે થોડી ઘણી ફિટનેસ તો છે જ, એટલે આવું કરવું પડે છે. તમારે પણ આવા જે તમે દોડ ભાગ લે-લે લેવા માંગો છો તો પછી આ એક મહિના પહેલા આવી પ્રિપેરેશન કરવી પડે છે.
હા ભાઈ તમે જણાવ્યું તે પ્રમાણે હું પણ મતલબમાં બીજી બધી રમતો પર ફોકસ તો કરી જ રહ્યો છું, જેમ કે અમારા ગામમાં દરરોજ મતલબમાં અમે ક્રિકેટ રમવા જઈએ છીએ તો ખુબ જ સારી રીતના હું ક્રિકેટ પણ રમું છું, અને ક્રિકેટ રમવાથી શું કે મારી રનિંગ પણ ખુબ જ વધારે થઈ ગઈ છે અને જેથી કરીને મને એ વિશ્વાસ થયો છે કે મેં રનિંગ કોમ્પિટિશનમાં મતલબમાં અહ ઘણી બધી ટક્કર તો આપી છે જ, પરંતુ તમને ખબર જ છે કે બધા કેટલી બધી પ્રેપેરેશન કરીને આવે છે, અને કેટલીક ટીપ્સ એન્ડ ટ્રિક પણ લગાવીને આવે છે, કે મતલબમાં ફિટનેસ અને કેટલા વર્ષોથી મેહેનત પણ બધા કર તા હોય છે આ ફિટનેસ બાબત ઉપર, કારણ કે ફિટનેસ એક એવી વસ્તુ છે ને કે મતલબ તે આપણે વર્ષો સુધી કરવી જ પડે, એકકો સાથે આવી શકે નહીં અને તે બાબત ઉપર મતલબમાં કોઈ પણ વ્યક્તિ પટલો સે એટલે કે ફીટ હશે એવું પણ આપણે ન માની શકાય, કારણ કે કોઈ વ્યક્તિ પટલો હોય પરંતુ તે થોડોક ચાલતો હોય, થોડુંક દોડતો હોય એટલે પણ હાંફી જતો હોય, તો તેને આપણે ફિટનેસ કન્ડીશન કન્સિડર કરી શકીએ નહી, કારણ કે જો ફિટનેસ એવી વસ્તુ છે જેમકે જે એક તંદુરસ્ત વ્યક્તિની પહેચાન છે જેમકે એક તંદુરસ્ત વ્યક્તિ મતલબમાં પતલો પણ ના હોય અને જાડો પણ ના હોય. એકદમ મીડિયમ સાઈઝ નો હોવો જોઈએ અને બીજી વાત કે મતલબમાં તે તેનામાં એટલી ફૂર્તી હોવી જોઈએ, કે મતલબમાં તે ખૂબ જ વધારે એવું દોડીને પણ તેનામાં હાફ ન ચડે, અને તે બાબત ઉપર આપણે એક જ દિવસમાં કાર્ય થશે નહી તેના માટે આપણે દરરોજના જીમ જવું પડશે અથવા દરરોજના થોડીક રનિંગ કરવી પડશે, અને તેવું આપણે હેલ્ધી ખોરાક પણ ખાવું પડશે, કારણ કે તે માત્ર આપણે એક્સરસાઇઝ કરવાથી આવવાનું નથી તેના માટે આપણે રોજ જે હેલ્ધી ખોરાક ખાવું પડશે, આપડી જે ડાઈટ રોજના મેન્ટેન હોય તે મેન્ટેન કરવું પડશે, અને જેમ આપણે રોજના જલ્દી સુઈ જવું પડશે, જલ્દી ઉઠ વું પડશે એ બધી આપડી જે દરરોજના કાર્ય ચાલે છે, એ બાબત ઉપર પણ વધારે ધ્યાન આપે છે, કારણ કે હેલ્ધી માણસ બનવા માટે આપણે એ બધી અહ વસ્તુઓનું પાલન કરવું જ પડે સે. અને જો જે વ્યક્તિ મતલબમાં રોજે મોડે ઉઠવો હોય અને અનહેેલ્ધી ફૂડ ખાતો હોય તો તો તેની ડાયટ ખૂબ જ ખરાબ ગણાય છે અને તે થોડુંક મતલબમાં ચાલશે, દોડશે તો તેને હાંફ ચડી આવશે, અને એવા વ્યક્તિને જલ્દી મતલબમાં કોઈ પણ બીમારી થઈ જવાનો ભય રહે શે, અને જે તંદુરસ્ત વ્યક્તિ હોય છે તો તેને જલ્દી કોઈ પણ બીમારી લાગ તી નથી અને બીમારી થાય તો પણ મતલબમાં જલ્દી એક બે દિવસમાં જ સારી થઈ જતી હોય છે, પરંતુ જે અનહેલ્ધી વ્યક્તિ હોય અને જે તંદુરસ્ત વ્યક્તિ ન હોય તો તેને શું થાય કે મતલબમાં કોઈ પણ બીમારી હોય જેમકે તાવ ને એવું આવેલું હોય તો એક બે દિવસમાં જ મતલબમાં તે એટલો બધો માંદો પડી જાય, અને તેનથી તે અ અનતંદુરસ્ત હોવાના કારણે તે ડબલ મતલબમાં માંદો પડી જતો હોય છે, અને તેમાં શું થાય કે તેના લીધે તેને વધુ વધારે આપણે સારવાર કરવી પડે અને તે નમ જેમ કે જે હેલ્ધી વ્યક્તિ હશે તો તેમાં મતલબ અંડર એટલા પ્રોટીન હશે જ કે તે એક બે દિવસ સુધી કંઈ ન પણ ખાશે તો પણ મતલબમાં તેના અંંદરથી એમ સારું થઈ જશે, પરંતુ અનહેેલ્ધી માણસને એવી બધી તકલીફનો સામનો કરવો પડશે. તો તે બાબતે આપણે હેલ્ધી રહેવું જોઈએ, હેલ્ધી ખાવાનું ખાવું જોઈએ, અને એટલીક તો એક્સરસાઇઝ કરવી જ જોઈએ કે મતલબ આપણા શરીર માટે જરૂરી હોય અને આપણે ફિટનેસ લેવલ પર ના પણ જોઈએ તો પણ આપણે એટલી ફિટનેસ તો રાખવી જ જોઈએ કે મતલબ આપણા શરીર એટલું તંદુરસ્ત રહે કે કોઈ પણ જગ્યા આપણે ચાલતું જવું હોય, કોઈ પણ એવી પરેશાની થઈ હોય, તો આપણે ચાલતા જઈ શકીએ અને હાફ ના ચડે, કારણ કે ફિટનેસ એ ખૂબ જ જરૂરી વસ તુ શું છે આપણા જીવન માટે પણ અને આપણા શરીર માટે પણ.
હા તમારી વાત એકદમ સાચી છે, એટલે કે ફિટનેસ રાખવી ખુબ જરૂરી છે, કારણ કે મેં તો એ પણ અમારા જે ગામના એક વડીલ હતા તે તો આજના જે આજના સમયમાં પણ અમને જેલ કે સારી રીતે લોકો પોતાનું કામ પણ જાતે જ કરે છે, ને પોતે ખાવાનું પણ જા જ બનાવે છે, એટલે એમની ઉંમર લગભગ ઘણી વર્ષ એટલે કે એસી વર્ષ ઉપર હશે, તે પણ એ લોકો આજની આજ આજના જમાનામાં આટલી-આટલી સારી ફિટનેસ એટલે કે ખેતરે પણ એટલું સારું કામ કરે છે, આપણેે પણ એવા હમણે તો જે આપણે એટલે કે આપણે ખેતરમાં કામ કરીએ તો આપણે તર હાફી જાઈએ, પણ એ લોકો તો એ એટલો હમણાં આટલા જે ઉંમરમાં પણ એ લોકો આવી રીતે કામ કરે છે, એટલે કે પહેલા એ લોકો એકદમ જે પહેલાના જમાના લોકો હતા એટલે કે એકદમ તે બધા એમ દેશી ઘી કે પછી ઘરનું જ ખાતા હતા, એટલે કે આવું બહારનું તો ખાવાનું તારતા જ હતા, એ લોકો જ કહેતા કે બધું ઘરનું ખાવું જોઈએ એકદમ હેલ્ધી. અને એકદમ બધું ઘીથી ખાવાથી ભઈ તમારું એકદમ શરીર સારું રહેશે, એ લોકો પણ એવું બધું ખુબ ખાતા, અને જેથી કરીને હમણે પણ એ લોકોની સારી એવી તક એટલે કે ફિટનેસ છે, અને એ લોકો હમના પણ એટલું સારું કામ કરી રહે છે. એટલે કે આપડે તો હમણાથી આટલું કામ કરી શકીએ પરંતુ આપણી એજે આટલી ઉંમર આપણો શું આટલું કામ કરીશું એ જ મન તો વિચાર આવે છે, કારણ કે આજના આધુનિક યુગમાં તમે જાણો છો કે બધા લોકો એટલા બધા આળસું પણ થઈ ગયા છે, અને બધા લોકોને ઘર બેઠું જ ખાવાનું જોઈએ છે, એટલે કે જે હમના આજકાલના જનરેશન વાળા છોકરાઓ હોય છે તે એટલા બધા આળસું થઈ ગયા છે અને એ લોકો માનતા જ નથી અને ઘરે બેઠ ઠા ખાઈને પછી સુઈ જાય છે, એટલે આખું એ લોકને આળસું અને એકદમ ફિટનેસ થોડી જ નથી એમ, એટલે કે ખાઈને પછી સુઈ જ જાય છે અને ટીવી જોઈ છે, ફોન જોઈ છે, ઓમાં લાગી જાય છે એટલે કે આજના જે બાળકોની જનરેશન છે તે લોકને આપડે આવી સેમિનાર યોજવા જોઈએ અને ફિટનેસ કેમ જે આપડે ઘર એટલે કે ગામડાઓમાં કે પછી શહેરોમાં ખોલવા જ જોઈએ, જેથી કરીને એ લોકોને થોડી ઘણી ફિટનેસ તો રહે ને એમ. શું તમારા ગામડા તમારા જે ગામ ગામડું છે તેમાં કોઈ એક સમયે તો ફિટનેસ કેમ્પની એટલે કે યોજે યોજેલો છે, કે પછી તમે કોઈ શહેરોમાં ગયેલા હતા?
ફિટનેસ ઉપર એટલું બધું ધ્યાન ના આપવામાં આવ્યું, પરંતુ જયારે અમારા ગામના એક વ્યક્તિ મેડલ લાવ્યો મતલબમાં રનિંગ કરીને અને ફિટનેસ ઉપર તો ત્યારથી, અમારા ગામના બધા નાના-નાના લોકો ખુબ જ વધારે એવા પ્રેરિત પણ થયા છે, અને બધા મતલબમા પેરેન્ટ્સ લોક કે પણ ડિસાઈડ કર્યું છે કે હવે ફિટનેસ ક્લબ યોજીએ અને મતલબમાં રોજે સવારે એક દિવસ એવો રાખીએ કે ત્યારે બધા લોકો યોગા કરીએ, અને ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપીએ, કારણ કે હવે તમને ખબર છે કે બધા-બધા જે બહારના લોકો છે તે આપણેે યોગા ઉપર વધારે ધ્યાન આપવા લાગ્યા છે. અને આપણા જે અહ ઇન્ડિયા ના લોકો છે તે યોગાને મતલબ ખરાબ માને છે, અને કઈ વધારે ઇમ્પોર્ટન્સ આપતા નથી, પરંતુ યોગા એ ખુબ જ સારી વસ્તુ છે, અને આપણા જે મતલબમાં અહ પહેલાના લોકો હતા આપણા જે પુરુજો તો મતલબમા પુ પૂર્વજો એ લોકોએ પણ યોગા સ્ટાર્ટ કર્યું અને તે યોગા આપણાને આપ્યું પરંતુ આપણે તેને એક્સેપ્ટ કરી શક્યા નહીં, પરંતુ યોગા એ ખુબ જ સારી વસ્તુ છે અને આપણે યોગા કરવી જોઈએ, જેથી કરીને અમારા ગામમાં હમણાં તે યોગા યોજવામાં આવ્યું છે અને તે એ બધા કરી રહ્યા છે, જેથી કરીને હું પણ યોગામાં ભાગ લેવા માટે જાઉં છું, અને ખુબ જ સારી રીતના બીજું બધું કાર્યો કર્યા કર્યા છે પરંતુ જે મતલબમા હેલ્ધી વસ્તુ ખાવાની સે, તો હેલ્ધી વસ્તુ તો સાથે ખાય છે પરંતુ બજા નાના-નાના છોકરાઓ હોય છે તો તેમને મતલબ ખાવાનું ખુબ જ વધારે જોતું હોય છે, તો તેના ઉપર આપણે એટલો બધો કંટ્રોલ ના કરી શકીએ, કારણ કે નાના બાળકો છે તો બહારનું વસ્તુ તો થોડુંક તો ખાશે જ, એટલે ટે બાબટ ઉપર પણ બધું વાતચીત ચાલ્યા કરે છે અને હમણાં તો અમારા ગામમાં થોડીક ફિટનેસ ઉપર અવેરનેસ આવી છે, જેથી કરીને ખૂબ જ સારી રીતના ફિટનેસ પણ કરી રહ્યા છે.
ફિટનેસ પર ધ્યાન આપો ખૂબ જરૂરી છેને આજકાલના જે નાના બાળક છે એટલે કે એ લોકો વધ કીધું કે ફોન જ વધારે જોય છે અને ઘરે જ બેસી રહી છે એટલે કે એ લોકો માટે ફિટનેસ કે યોજવા જોઈએ અને એ લોકોનું જે શરીર હમણાથી મજબૂત. બને અને આખા એ ભવિષ્યમાં સારું એવુંની ફિટનેસ રહે અને આવું કોઈ દોડમાં એમનું કોઈ આખું જે રમત ગમતમાં એ પોતાનું નામ એટલે કે રોશન કરે એ જ કારણ કે હમણાં જે બાળકોની જનરેશન છે તે અલગ જ છે એટલે કે હમણાં જે બાળકો છે એમનુંઈ. વિચાર અલગ જ હોય છે અને અલગ પ્રકારના જે બધું શોખ પણ હોય છે એટલે કે એ લોકોને એ બધી જે ફિટનેસ બાબથી એટલે કે પેલું રાખવું જોઈએ અને એ લોકોને ઘણી બાબતો આવી સારી બાબતો કેવી જોઈએ સારું તમે પણ હમ જે દોડમાં તમે ભાગ લીધો છે તમે પણ સારી રીતે પ્રેક્ટિસ કરો.
હા ભાઈ મેં પણ હવે પ્રેક્ટિસ કરવા ઉપર જ જવાનો હતો અને ચાલો તો ભાઈ મળી જ હવે આપણેે સારી રીતના બીજી વાત કરીશું.
હા સારું મળી.